હેલો કેમ છો બેન તમે મજામાં?
એકદમ મજામાં તમે મજામાં બે?
હ હું એ મજામાં જો હું મજામાં જઉ ને ત્યારે મારા મામા ના ઘરે હું ગામડે આવીશું. તો ગામડે તો કેટલી મજા આવે. બસ જલસા કરું છું અહીયાંયા તો હવે અત્યારે તો ઠંડીનું વાતાવરણ થોડું થોડું વધી ગયું છે એટલે વાડીઓ ગામડા ની અમથી લીલી છમ હોય. એટલે સવારે મસ્ત વહેલી પડે સવાર ને હું તો વાડી એ જતી રહું. પછી ને ઓલા ખબર છે પોપટા આવે ચણા લીલા ચણા આવે. ઈ ફોલીને ખાવ અને મારા મામા ખેતરમાં કામ કરતા હોય તો હું બધું જોઉં અને મારા મામાને કઈક મદદ કરાવું મારા મામાને મેં કીધું મને કઈક તો શીખવડાઓ. એટલે વધારા ન ઓલું દા અહ ઘાસ ઉગયો હોય ને એટલે એને મને દાંતરડું આપ્યું ને એમને મને કીધું કે લે હા ત દાંતરડું લઈને ઘાસ આપ તેવો બધો અનુભવ મેં પેલી વહેલી વાર લીધો અને પછી ઘરે આવ્યા ને જમ્યા ને એવું બધું કર્યું. એટલે બસ હવે આજે પેલો દિવસ છે એટલે તો આટલું કર્યું છે પણ હવે અઠવાડયે રેવાની છું એટલે સારા જલસા થશે ગામડે. મામા નું ઘર હોય એટલે તમારે કઈ ગામડું છે આમ સગા સંબંધી માં જ્યાં તમે જાઓ તો આમ મજા આવે?
ના મારે એવું ગામડું તો નથી પણ અહ હું આમ બધા ન સાંભળતી આવઉં ને એટલે મને ખ્યાલ હોય એ મારી બાજુ માં એક ર જ એ લોકો તો ગામડે થી જ આવેલા છેટલે એ લોકો વાતો કરતા હોય ને એટલે મને એ સાંભળી ને બહુ મજ ચાવે એ લોકો કેતા હોય કે અમારે તો ત્યાં અમે કે ગમે એવો તડકો હોય પણ તોય અમે વાડીએ વૈયા જઈએ ને અને ચલા ઝડપા નીચે બેહીએ ને છાઈડા માએ એવો મસ્ત પવન આવે એને મજા આવે નઈ લોકો તો બોલો ત્યાં એની જનાની છોકરીઓ છ ને એ ખેતી કે અમે તો ગામડે છે ને ઓલું મોટું ઝાડવું હોય ને ત્યાં કેમની મજબૂત ડાળી કેમે જોઈએ. પછી ત્યાં એક એ ઓલું આપડે કટારા નું ને મોટર નું ને એવું પૈડું ના આવે બેન ઈ પૈડામ ઉપર ઈ એનો આખો હિંચકો બનાવે. અને એની ઉપર પાથરે એક નાની એવી ગોદડી જેવું અને એમાં બેહી ને બધા હિંચકા ખાય મોટું જો ખટારાનું લીધું હોય ને ટાયર તો ઈ ટાયર ઉપર આમ બેઈ બા એ બેસીકે બે બે ત્રણ જણા એવી રીતે મોટા મોટા હીંચકા ખાય જયારે મને તો એમ થયું કે ભાઈ મારી વાડી હો હતી તો કેવી મજા આવેારી વાડી એ કેવી મ જા આવે. અને ત્યાં પછી વાળ એ બધું રોટલો ને એ લોકો તો એવું જ ખાય રોટલો લસણની ચટણી ને છાછ ને પછી શાક ને લસણ વાળું શાક ને એવું સાદું પણ એ સાંભળી નહીં આપણને કેટલું મો મોઢામાં પાણી આવી જાય. ને હારેક થોડોક ગોળ નો ગાંગડો ખાય. લીલા મરચા ખાય. ત્યાં બેહી ને કેવી મજા આવે આમ પાથરનુ પાથર્યું હોય. અને એ મસ્ત ઝડવા નીચે ઠંડા પવનમાં વાતો હોય ને બેઠા હોય. પછી ત્યાં એ લોકો પાણી પાય ને એ બધું કરે. મને એ બધી વાતો સાંભળવાની બોઉ મજા આપડે અહીંયા શહેરમાં એવું કાઈ નથી. ને આ શહેરમાં તો આખો દિવસ પ્રદુષણને પ્રદુષણ અને ગામડામાં તો કેવી ચોખ્ખી ને શુધ જ હવા આવે એકદમ બોઉ મજા આવે. સાચી વાત છે ને?
હા, એકદમ સાચી વાત. અને હું તમને કઉ હું તો મારે તો મામાનું ઘર છે એટલે હું નાનપણથી જાઉં‌ એટલે એક વસ્તુ મે જે ગામડામાં મે નોંધ કરી છે ગામડામાં કે લગભગ એક જણું હોય ને એને લગભગ અડધું પોણું ગામ ઓળખ તું હોય કે આ તો ભાઈ ફલાણા ભાઈ નો દીકરો છે કે આ કાકાનો દીકરો આમ છે ને આની બેન છે ને આખું અડધું ગામ તમને ઓળખતું હોય. એટલે ધારો કે કશ સારો માઠો પ્રસંગ હોય લગન હોય તો શહેરમાં તો કેવું હોય કે લગન હોય ને એજ દિવસે બધા આવે એટલે તમારે બધાને ઓ પ્રસંગ હોય એટલે તમારે બધાને સાચવવાના જ્યારે ગામડામાં તો એવું હોય કે હારો હાર બધા મહેનતમાં લાગી જાય તમારી સાથે. અડધું ગામ તમારું પોતાનું ઘરનું જ હોય ને એવું ગામડામાં વાતાવરણ હોય. એટલે લગન જેવો સારો પ્રસંગ હોય તો ગામ ગામના જુવાન છોકરાઓ હોય અને જુવાન છોકરીઓ હોય એ અમુક રસોઈનું સંભાળી લે અમુક લગ્ન મંડપ ને એવું બધું જે અહ શણગાર સજાવટ તો એનું સંભાળી લે. માઠા પ્રસંગો એ બધા પડખે જ ઉભા હોય. અને આમ કોઈને જેનો ઘરે માઠો પ્રસંગ આવ્યો હોય. અથવા કોઈને ગુજરી ગયો હોય. એને એમ ન લાગે કે ના હું એકલી છું. જ્યારે શહેરમાં તો બધા આપણને કે તમે ચિંતા ન કરો અમે તમારી બાજુમાં જ ઊભા છીએ. પણ ખરેખર એવું લાગે નહીં ઓછું લાગે. ગામડામાં તો અડધું ગામડું તમારા પોતાનું ઘરનું જ હોય ને એવું. મારી મમ્મી એ મને કીધું હતું એ વખત તો હું બઉ નાની હતી આ એક કિસ્સો તમને કઉ કે મારા મામા ની એક ભેસ હતી. અ એમને ગમાણમાં. તો ઈ ભેંસ ને લગભગ અઠવાડિયાથી તાવ આવતો હતો. અને પછી મરી ગઈ. તો ગામડાનું એક આ એ મહત્વનું ઓલું છે કે ઈ જે ગામડામાં તો મોટા મોટા ભાગે બધા ખેતી જ કરતા હોય. એટલે બધાને ઢોર ઢાંખરા તો હોય જ તે એટલે ઈ લોકો ઢોર ને ઢોર ન માને પોતાનું આમ પોતી કોક કોક માણસ હોય ને એવું માને. એટલે ગામડામાં ગાય, ભેસે ગુજરી જાય ને તો લોકો એની પાછળ ખુબ શોખ વ્યક્ત કરે. અને મારા મામા તો એવા ધ્રુસકે ને ધ્રુસકે રોયા કરતાને એટલે ગામડાની આ ખાસિયત કે ઈ લોકો પ્રકૃતિને માં ગણે. અને એના પ્રાણીઓ હોય ને એને આમ પોતી સ્વજન માને. ઈ ભેંસ મરી ગઈ ત્યારે મારા મામા ના ઘરે કેટલા તમે માનશો નઈ એમ બધા આમ કેવાય ને બેસવા આવે કે બહુ ખરાબ થયું ને આમ ને તેમ ને. એવું બધું. અને તમે કીધું કે સ્વચ્છ વાતાવરણ બહુ મજા આવે. અને ત્યાંના શાકભાજી તમે ચાખો ને તો તમને આમ. ઘણી વાર આપડે બજાર માંથી શાકભાજી લાવી ને તો. ઘણી વાર આમ કેમિકલ ની વાસ આવે આપણે ધોઈને મૂક્યા હોય ને. ગામડા માં એકદમ તાજા કોણા અને આમ આપડે બનાવીને ખાય ને તો એકદમ. આપણને સ્વાદિષ્ટ શાકભાજી લાગે અને ગામડામાં તો શિયાળો હોય ને. ત્યારે મોટા ભાગે તો. વાડીમાં જ રીંગણા તોડે ટમેટા ને એ બધું કરીને. ઓળા રોટલા નો પ્રોગ્રામ કરે એની ઈ ગરમ ગરમ વાડી માંથી જે શાકભાજી તોડેલા હોય. અને વાડીમાં જ રોટલો બનાવે બધી સ્ત્રીઓ ભેગી થઈને. એ ઓળો રોટલો ખાવાની ખુબ મજા આવે શહેર માં તો એવું કઈ હોય નહી. બધા પોત પોતાના ઘરે હોય. પોતપોતાની રીતે જમી કારવી ને કામ ઉપર નીકળી જાય બરોબર ને. તમારું શું કેવું છે.
હો સાવ સાચી વાત છે તમે જ્યાંરે કીધું ને કે ભાઈ ગામમાં બધા પોતાનું સ્વજન ગણે બધાને. બહુ સાચી વાત છે હું છે ને જયારે ભણતી ને કોલેજમાં. ત્યારે હું એક વખત શેરી નાટક. માં રય તો મારે શું આમ બાજુ બાજુના બધા ગામડાઓમાં જ જવાનું હતું. તો એ બધા ગામડામાં અને એ બધા ગામડા હજી ખુબ પછાત છે. ત્યાં હજી વીજળી ને એવી સુવિધા નથી આવી બોલો બેન. એટલા પછાદ ગામડા છે સાંજે. અંધારું થાય ને એ પેલા એ લોકો એનું બધું રસોડાનું કામ ને એ બધું પતાવી દે. કેમ કે અંધારું. થઈ જાય તો પછી કેમી કરે કેમ કે વીજળી હજી સુધી ત્યાં પહોંચી નથી ને. પુરતી એ. તો ત્યાં અમે ગયા ત ને શ નાટક માટે તો ત્યાં જ ને. અ બધા. ઘરે ઘરે જઈને બોલાવી કે ભાઈ ચાલો નાટક જોવા નવા જેવું છે. જું આજે એવું. છોકરીઓ માટે ખાસ સમજવાનું છે એવું અમે સમજાવીએ ને. પછી તો ત્યાં એ લોકો આમ એટલી બધી ખાલી શકે. બોલાવાગયા હોય ને ઘરે ઘરે તો એમ આવો તો ખરા. બેસો તો ખરા ચા પાણી પી ને જાવ પછી જોવા આવે નાટક. કહીએે કે ભાઈ હજી મારે નાટક કરવાનું છે અમારી પાસે સમય નથી અમારે નાટ. વડે ઘર ભેગા થઈ જવાનું છે.. તો બધું અમારે કેવું પડે એક એક ને એટલું બધું સમજાવવું પડે. નાટક ન પડતું ને ખેચા પાણી નો આગ્રહ કરવા માંડ. પછી નાટકને એ બધું જોઈ લે ને પૂરું થાય ને પછી એમ કે. હવે તમે વાળું પાણી કરીને જ જજો આમનેમમાં જ. અનેને અમુક ગામડામાં કેટલું ભરાણે આમ આપણને હાથ પકડી પકડી. કઈ નઈ તો છેલ્લે તમે ચા પાડી દીધો ર તો જે બાર દુકનું હોય ને એ ખાલી. કેમ કે અહીયા અમારે સોડા હરીને તમે અહિયાં થી એકધી સોડા પીને છો. અને ડામડેમમાં મેં જોયું ભી. પોણા સાત સાત થાય ને એટલે જેવા મંદિર માં ઝાલરો વાગવા માં ને એટલે બગ. હા ગામ ના ચોરે ભેગા થી જાય મંદિર હોય ને તે અ શહેરમાં તો અહીંયા એવું કઈ હોય જ નને કોઈને એવી સમય જ નથી હોતો કોઈ જાતનો એકબીજાની સામે મળતો હરેવાનો સમય નથીતો યા તો એટલો સમય હોય છે સૌ બધા સાંજ પડે ચોરે ભેગા થાય બેસે વાતો કરે મંદિરે ઝાલર વાગતી હોય તો ત્યાં આવે પ્રસાદી ખાય એવું બધું કરે અહિયાં તો આપડેવો કોઈને કઈ સમય જ નથી હોતો બોલો ભાઈ કચી વાત છેન
સાચી વાત છે અને આપણેે મેં એ જોયું છે કે આપણે શહેર ના માણસો હોય ને એને આમ હવે તો સ્વાભાવિક વાત છે કે શહેરમાં ગામડા કરતા મોંઘવારી વધુ છે. એટલે લોકો સરળતાથી કોઈને આર્થિક રીતે કે ગમે રીતે મદદ કરવી હોય તો મદદ ન કરી શકે ને ઘણા ને સ્વાર્થ વૃતિ હોય ઘણા ને મદદ કરવી હોય પણ મોંઘવારીને કારણે કરી ના શકતા હોય ને સ્વાર્થવૃત્તિ હોય ઘણાને તો તો પણ ન કરતા હોય પણ ગામડા માં સક્ષમ હોય ન હોય પોતાની રીતે જે પોતાનાથી થતો હોય ને એ રીતે મદદ કરે હું હમણાં બેઠી હતી ત્યારે અમ તાજુ શાકગયું તું કો ભાઈ ને વાડીમાં તો તાદા શાક ની કોથળી દઈ ગયા એક ભાઈ ને વધારે ઓલું નવું વાછરડું આવે ને દૂધ આવે ને તો એ ઓલી બળી આપડે કરીએ ને તો એ બળી કરવા આપી ગયા એટલે શહેર ના માણસ ને ગામડાના માણસો ના સ્વભાવમાં આવો તફાવત હોય બરોબર ને બેન સાચું કીધું ને
હા સાચી વાત છે શહેરી વિસ્તાર ને ગ ગ્રામ્ય વિસ્તારમાં જે વાતાવરણમાં તફાવતો હોય એ તો ખરો જ પણ ત્યાંના જે માણસો રહેલી લાગણી અને એ જે મૂળ સ્વભાવ છે ને એમાં પણ બહુ ફેર અને તમે જ્યાં એક પેલી વાત કરીને કે લગ્ન પ્રસંગ હોય ને બધા હોય ત્યારે આખું ગામ એ વાત પણ સો ટકા સાચી છે હો બેન બધા જ તે આખું ગામ ભેગું થઈ ગયું આપડે અહિયા રસોઈયા રાખવા અને કેટરીન એ બધું શહેરમાં આપણેે છે પણ ગ્રામ્ય વિસ્તારમાં તો હજી બધા હાથો બધા કામ કરે ને લગ્ન અને એનો જ એક આનંદ હોય એ લોકો એમાં માને છે તમારી બહુ સાચી વાત છે બેન હું તમને પછી થોડી વાર જઈને ફોન કરું મારે એક ફોન આવતો હોય એવું લાગે છે
હા ચોક્કસ ચોક્કસ હો હું હવે થોડીક રસોઈને બધું કરી નાખું હો આવજો આવજો હા